જયફેન કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
બેન હું પણ મજામાં છું. આજ આપણે ની પર્યાવરણ પ્રદૂષણ પર વાત કરીએ.
હા આજકાલ હવામાં દુઆ બહુ જ છે.
હા બેન ફેક્ટરીઓથી પ્રદુષણ વધી ગઈ છે.
હા ગાડીઓનો ધોવો પણ બહુ જ નીકળે છે.
એનાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ છે. નદી માં પણ લોકો કચરા નાખે છે.
હા પાણી પ્રદુષણ થઈ ગયું છે ઝાડો. પાપવાથી ગરમી વધી ગઈ છે.
જંગલમાં ઓછા થઈ ગયા છે પ્લાસ્ટિકની કચરા થી ગાયકો બીમાર પડે છે.
હા એ લોકો પ્લાસ્ટિક ખાય લે. ઘરમાં કચરો અલગ અલગ રાખવો જોઈએ.
ગીલા અને સૂખા કચરા આપણો ઝાડ તો લગાવવા જોઈએ.
હા હરિયાળી વધશે તો સાફ થશે.
સાયકલ ચલાવો તો પ્રદુષણ ઓછું થાય.
હા અને શરીર પણ ફિટ રહે.
ફટાકાઓતી ધ્વનિ અને હવા બંને પ્રદૂષણ થાય છે.
હા ત્યહારો પર ઓછા ફાળવા જોઈએ.
એકદમ સાચું નયું સ્કૂલ માં પણ બચ્ચાઓનું શીખવવું જોઈએ. કે સ્વચ્છતા ન પાઠ જરૂરી છે આપણ પાણી બગાડતું નહી જોઈએ.
હા નલબંધ કરી દેવો જોઈએ.
આ અ અ દાદી કહે પહેલે હવા કેટલી સાફ હતી આ બે ધૂંધાથી આકાશ પણ અ કાલું લાગે છે.
હા ચલો આપણે મોલ્લામાં સફાઈ અભિયાન કરીએ
બધા સાથે મીઠીને ઝાડ લગાવીએ છે. એ જે અ મ પર્યાવરણ બચાવશું તો આપકો પણ સ્વસ્થ રહીશું
હા બેન ધરતી માને બચાવવી પડશે
અ પર્યાવરણ ને બચાવો એક ઝાડ દસ સંતાન જેવા છે.
હા ઈસ્કુલ માં ટીચરે શું શીખાવ્યું?
પર્યાવરણ બચાવનો પહાડ બેન એ જે આપણે ઘર થી શરૂઆત કરીએ
હા પ્લાસ્ટિક નું ઉપયોગ ઓછો કરીએ થેલીને બદલે કપડાની થેલી લાવીએ
બાજાર જ મે અ એ જે લાવી લઈશું
હા એચયુ નું તાપમાન ચોવીસ પર રાખો
એસીનું તાપમાન ચોઈસ પર રાખો
હા બીજલી પણ બચે અને ગરમી પણ ઓછી લાગે નલમાંથી ટપકતું પાણી બંધ કરો.
હા એક એક બૂદ કિમતી છે એક એક બૂદ ઘણી ઇમ્પોર્ટન્ટ છે. એ જે પાણી મ એક પરસેન્ટથી પીવારુ છે અર્થ મુ પાણી જરૂર ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
હા ખેતી માં રાસાયણિક દવાથી જમીન ખરાબ થાય છે. હા જૈવિક ખેતી કરવી જોઈએ
હા કચરા બાલવો નથ નથી એનાથી હવા શરાબ થાય ખરાબ થાય
હા કચરા ગાડીમાં જ આપનો
દાદી કહે પહેલા તલાાવમાં મછલીઓ હોતી
હા અવે ગંદા પાણી થી બધી મરી ગઈ.
આપણે સોસાયટી માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કરવાયવી એ જે પાણીનું સેવ કરી એ જે પાણી ન સ્ટોર કરી અલગ અલગ ચીજામાં પાણી સ્ટોર કરીને રાખે છે.
હા વરસાદ નું પાણી બચે દિવાળી પણ ફૂલ જડીનને બદલે રીવા જલાવીએ
હા ધ્વનિ પ્રદુષણ પણ નહી થાય ફેક્ટરીઓમાં ધુવાનો ફિલ્ટર લગવાયો છે કે ફેક્ટરી મુ ન અ કચરો ખરાબ ખરાબ કેમિકલ રિલીઝ વેય છે. તે અ ખરાબ ખરાબ ગેસ રિલીઝ વે છે એ જે ખરાબ ખરાબ હ હવાનું ફેરે
હા બેન સરકારને નિયમ કડા કરોવા છે જોઈએ
બચ્ચાને જાડ નું મહત્વ સમજાયો કે નહી
હા એક બાલક એક ઝાડ લગાવો સમુદ્રમાં પ્લાસ્ટિક થી કચુંઓ ઓ મરે છે.
સાચું થયું વિડીયોમાં જોયું હતું બહુ જ દુઃખ થયું
હા આપણે ઇસ્ટ્રો ને બદલે ધાતુનો ઇ સ્ટ્રો વાપરીયએ
હા પુનઃ ઉપયોગ થાય ગાડીને બદલે બસ અને મેટ્રો લો
બ પુન ઉપયોગમાં ઉપયોગ થાય વન
એકદમ સાચું થયું ઘરની છત પર બગીચો બનાવ્યો. તે સબ્જી પણ ઉગશે અને હવા પણ સાફે એજ નહી અ સ અ છત પર ફલ લગાવશો ઓર બડ્યા બડ્યા ફલ વેશી
હા કાગજ નો વ્યર્થ ઉપયોગ નહીં કરવો.
હા બને હા બંને બાજુ લખવો
હા દાદી ના સમયમાં હવા કેટલી ઠંડી હતી આ. ગ્લોબલ વોર્મિંગ થી ગરમી વધી.
હા. આ સાચી વાત છે આપણે દર રવિવાર સફાઈ કરીએ મહોલ્લાની.
હા કચરા માંથી ખાદ બનાવીએ ઝાડો માટે સારું.
પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખ્યો ગરમીમાં પાણી રાખો.
હા નદીમાં પૂજા નો સામાન નહી જ નાખો. ફૂલો પણ પાણી ખરાબ કરે છે.
એકદમ સાચું થયું સોલર પેલ પેનલ લગાવો. સૂર્યની ઉજે ઊર્જા રાખે એ જે બીજલી પણ ઓછું આવશે. ઓર સોલર પેનલ કઈ કરે ના જો ગરમી ગરમી જે સૂર્યની કિરણ પણ એન ડાયરેક્ટ સોલર પેનલ પેડે. એ જે બીજલી આપણે ઘરમે મુફ્ત મ લે છે. એ જે લાાઈટ બિલ નથી આવશે ઓર જો સબ કામ કરી શકયો શકે. ઓર લાઈટ ભી કમ ખર્ચ વેહી શકે.
હા સાચી વાત આ તો મારી. ધ્વનિ પ્રદુષણથી બૈરાત પણ થાય છે આ ડીચેનો અવાજ. ઓછો રાખવો આપણે નારા બનાવી સ્વચ્છ આ દિવાર પર લખીએ.
ઇસ્કૂલમાં દર મહિના એક ઝાડ લગાવે છે. બચ્ચાઓ નામ પણ આપશે.
હા પ્રદુષણ થી અસમા વધી ગયું છે દાદીને પણ તકલીફ થાય છે. દાદી માટે હવા સાફ જરૂરી છે દાદી જલ્દી ઠીક થઈ જાય છે.
દાદી જલ્દી ઠીક થઈ જશે.
હા ચલો આજથી ન શરૂઆત કરીએ. પાન ઝાડ લગાવીશ તુલસી નીમ. પીમ્પલ એપલ આમ ને અશોક નો
હા બધા ઔષધિ વાલે આપણે મિત્રોને પણ જોડશું.
હા વોટ્સપ ગ્રુપ બનાવીએ હરિયાલી સેના નામ રાખીશ.
વાહ બહ જ સારું નામ દાદી કઈ પ્રકતિ જે ભગવાન છે. એની પૂજા કરવી જોઈએ તે પ્લાસ્ટિક બેન કરો.
હા કાગજ પાપડ જૂટ નો ઉપયોગ ભોજન બગાડો નથી.
હા એકદમ સાચી વાત કરી પર્યાવરણ દિવસ પર રેલી કાઢીએ.
હા બેનર અને નારા સાથે ધરતી બચાવું છું અને આને વાલી પેઢી બચે.
હા બેન એકદમ સાચી વાત થઈ. તે એ બચાવશું. એવ મ શહેરમાં ઓ સ્મોગ વધીશું ને
હા બેન અમારે સવારે સાસ લેવામાં તકલીફ થાય છે.
આપણે માસ્ક પહેરવાની આદત રાખીએ એન નાઈન્ટી ફાઈવ માસ્ક સારો છે ને
હા ઘરમા ઇન્ડોર પ્લાન્ટ ઓ રાખો
હા મની પ્લાન્ટ અને સ્નેક પ્લાન્ટ
હા એ લોકો હવા સાફ કરે છે ઓક્સિજન પણ આપે છે.
પર્વતો પર ઝાડ કાપવાથી ભૂસ્ખલન થાય છે.
હા મીટી નદી માં જઈને પાણી ગંદુ કરે છે.
આપણે એ કચરો અલગ રાખીએ, જે મોબાઈલ, બેટરી અ કચરોમાં નહીં.
હા, બેટરી થી જમીન ખરાબ થાય છે, અને ને રિસાયક્લિંગ સે
હા, રિસાયક્લિંગ સેન્ટરમાં આપો. પશુઓનો ગોબર થી બાયોગેસ અને છે, એ જ્યા રસોઈમાં કામ આવે.
હા, કચરા માંથી વીજળી પણ બને છે.
વેસ્ટુ-એનર્જી પ્લાન્ટ આપણે થર્મકોલ નો ઉપયોગ બંધ કરી છે.
હા, એ પાંચસો સાલમાં પણ નહી સડે.
સાચું થયું, સમુદ્ર કિનારે સ સફાઈ અભિયાન ચલાવઓ. બચ્ચા પણ જોડાશો, તમે પ્લાસ્ટિકના કચરાની. થી મછલીઓ મરે છે, તે વોટર પોલ્યુશન કરે છે.
હા, એ લોકો પ્લાસ્ટિકને ખાવાનું સમજે છે, આપને ક્લોથ બેગ સાથે રાખીએ. હા, પર્સમાં ગાડી નું પી. યુ. સી ચેક કરાવો. હા, ધુઆ ઓછો નીકલે, કાર પુલીન કરો. ચલો, વેન, આપ પાછા બીજા ટોપિકમાં તો વાત કરીશ. જય શ્રી કૃષ્ણ.
બંને થાય, લારે વાત કરીને ખુબ સરસ લાગ્યું છે. જય શ્રી કૃષ્ણ. આવજો.
આવજો.